હેલો કેમ છો ભાઈ મજામાં. હું પણ મજામાં.
તો આજે મને એવું લાગે છે કે ડિજિટલ બેન્કિંગ વિશે આપડે વાત કરવી જોઈએ. આજે આજે તમને તમે જાણો છો કે આજે બધી જ સુવિધા ઓનલાઈન થઈ ગઈ છે તે જ રીતે બેંકની સુવિધા છે એ બધી ઓનલાઈન થઈ ગઈ છે તો આપણને કોઈ બી ટ્રાન્ઝેક્શન તો ખુબ જ સરળતાથી કરી શકીએ છીએ જેમકે કોઈ ધંધારી વ્યક્તિ હોય એ પોતાનો પેમેન્ટ ખુબ જ સરળતાથી બીજા ધંધાકીય વ્યક્તિને કરી શકે છે. એટલે તે લોકો માટે બિઝનેસ ટુ બિઝનેસ સરળ બની ગયું છે કારણ કે તે લોકો સરતાથી પેમેન્ટ કરી શકે તો એ લોકોને જોઈએ એ વસ્તુ જોઈએ સમય પ્રમાણી રહે છે. એટલે મને તો એવું લાગે છે કે ડિજિટલ પેમેન્ટ એ આપણા માટ ખુબ જ ઉપયોગી સાબિત થવાનું છે ભવિષ્યમાં તમારું શું માનવું છે?
હા તમે સારી વાત કીધું કે ડિજિટલ પેમેન્ટ છે એ અત્યારે ખુબ જ મહત્વનું થઈ ગયું છે. જેમકે આપણે જોઈ શકીએ કે આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે ડિજિટલ પેમેન્ટ મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ ના વધતા ઉપયોગ ના કારણે લોકો રોકડા ના પૈસા છેને એ રાખવા બંધ કરી દીધેલા છે પણ ઓનલાઈન ચુકવણી કરવા કરવા એ લોકો વધારે પસંદ કરે છે. ડિજિટલ પેમેન્ટ અને મોબ મોબાઈલ કમ્પ્યુટર હોય અથવા ડિજિટલ સાધન દ્વારા કોઈ પણ એવું હોય ને કે તમે પેમેન્ટ કરી શકો છો. જેમ કે અત્યારે તો એટલું બધું સુવિધા છે ઓનલાઈન પેમેન્ટ માટે જેમ કે યુપીઆઈ છે, ગૂગલ પે છે, ફોન પે છે, પેટીએમ છે. એટલું બધું આપણને સુવિધા સરકારે આપી દીધેલી છે ને કે આપડે કેશ લેવાનું એ તો આપણ ભૂલી જ જઈએ કેમકે ફોન છે તો આપડે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ. તમે ક્યારેક એવું હોય ને કે યુપીઆઈ આઈડી પણ આપીને તમે પૈસા અ અ કોઈને દઈ શકો અને પછી અત્યારે તો અ આધાર કાર્ડ પરથી જ તમે પૈસા કાઢી શકો છો એવું પણ છે તો તમે અ શું શું ઉપયોગ કરો છો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે?
હા ખુબ જ સાચી વાત છે પેલા તો હું વાત કરું તો હું નાનો હતો અઢાર વર્ષ નહીં થયેલો હતો અ્યારે હું પે અ એક પર્ટિક્યુલર એપ એપ્લિકેશન આવે છે જેનું નામ ફમ પે છે પેલા તો હું એ અ યુઝ કરતો હતો પરંતુ મારા અઢાર પ્લસ થયા પછી હુ એ ગૂગલ પે ચાલુ કર્યું ગૂગલ પે ચાલુ કર્યું પછી મારા અ શું કે ના આવી યુપીઆઈ ચાલે છે ભીમ યુપીઆઈ ચાલે છે પછી અ ફોન પે ચાલે છે મે તમામ યુપીઆઈ ચાલુ કરી દીધા છે તો મને તો ઘણા બધા ફાયદા છે કારણ કે મારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા હોય તો હું સરળતાથી કરી શકું છું અને કેવું તમને ખબર જ હોયે તો આપડે ઘણા ખરા કેસ હાથમાં રાખીએ તો હાથમાં રાખીએ કા તો રાખીએ તો એ ફાટી જવાના ચોરાઈ જવાના કે અ સડગી જવાનાં એમ ભઈ રહે છે તો મને તો ઓનલાઈન પેમેન્ટ એકર સુર સુરક્ષિત પેમેન્ટ લાગે છે કારણ કે એમાં કઈ ચોરાઈ જવાનું કેવું કઈ ભય રહેતો નથી કારણ કે એ આપણે પિનકોડને એવું લખવા વગર એનું પેમેન્ટ શક્ય જ નથી હોતું તો એ તો મને લાભદાયક જ લાગે છે તમારું શું માનવું છે
હા એ વાત તો તમે કીધું કે એમાં ચોરાઈ જવાનું કે પછી કઈક બીજું અ એવું હોય ને કે કોઈ પૈસા ની આપણને મરજી થી કોઈ પૈસા ની કાઢી શકે એ બધું તો છે આપણે ઓનલાઈન પેમેન્ટ તો એટલો ફાયદો છે ને કે આપડે ગમે ત્યાં અ કોઈને પણ સફળતાપૂર્વક ચૂકવણી કરી શકીએ રોકડા પૈસા સાથે રાખવું એટલું જરૂરી નહી થાય એમાં અને પછી આપડે વીજળી નો બિલ પાણી નો બિલ મોબાઈલ નો રિચાર્જ અન્ય કોઈ પણ બિલ હોય ને એ ઝડપ થી આપણેે ક્યાં પણ બેસેલા હોય ને તો પણ આપડે એવું હોયે ને ઝડપી થી પેમેન્ટ કરી શકીએ અ અને દરેક વ્યક્તિ વ્યક્તિ એવું નથી કે અ અત્યારે તો ગામડા વાળા લોકો છે ને એ પણ એ ડિજિટલ પેમેન્ટ નો ખુબ જ ફાયદો ઉઠાડે છે કેમ કે અ ગમે ત્યાં હોય ને પછી એવું હોય ને કે તમારા ફોન માં રી ચાર્જ જ નથી કે વીજળ નું બિલ ભરવું છે એ બધું તરત જ થઈ જાય છે એવું હોય
હ બિલકુલ સાચી વાત કીથી તમે ને આજે તમને ખબર હશે તો ફ્લિપકાર્ટ એમેઝોન મિન્ટ્ર જેવી ઓનલાઈન એપ્લિકેશન ઓ બધી ચાલે છે ઓનલાઈન શોપિંગ ની એમાં પણ કેશ ઓન ડિલવરી સાથે ઓનલાઈન પેમેન્ટ નો ઓપ્શન હોય છે એમાં એવું હોય છે કેશ ઓન ડિલવરીમાં જેટલા પૈસા રહેતા હોય એના કરતા ઓછા પૈસા તમે યુપીઆઈ દ્વારા જો પે કરો તો તેના દ્વારા ઓછા પૈસા જાય એટલે જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો તમને તે જગ્યા પરથી વસ્તુ તરતને તરત મળી જાય એટલે ઓર્ડર કેન્સલ થવાની કોઈ શક્યતા રહેતી નથી અને સાથે સાથે થોડું ડિસ્કાઉન્ટ પણ મળી જાય એટલે એ પણ ફાયદો થાય છે તો મને તો એવું લાગે છે કે ઓનલાઈન પેમેન્ટ એ આપણા માટે ખુબ જ ઉપયોગી છે
હા તો ક્યારેક આપડો ફાયદો હોય ને તો એમાં નુકસાન પણ હોય કેમકે જયારે આપડે ડિજિટલ પેમેન્ટ કરીએ ને તો એવું હોય ને કે ક્યારેક ઓટીપી નો કોઈ ઈસ્યુ થઈ જાય તો આપડા પૈસા અટ કી જાય એવું પણ થાય તમારા સાથે થયું છે
ના ના મારા જોડે એવું તો થયું નથી પરંતુ આ તમને ખબર હશે તો આજે ઘણા ખાર ઓનલાઈન સ્કેમ ચાલી રહ્યા છેી મતલબ કે ઘણી બધી એવી ખોટી ખોટી બ્રાન્ચો ચાલી રહી છે જે તમારા પર આ બ્રાન્ચ ના છે આમ છે તેમ છે તમારા પર ઓટીપી મગવામાં આવે છે ઓટીપી તમે તરત આપો એટલે તમારા માંથી આખું બેંક અકાઉન્ટ ખાલી કરી દેવામાં આવે છે તો એ આપણા માટે એક નુકસાનકારક વસ્તુ છે કારણ કે એક ઓટીપી દ્વારા જો આપણું આખું બેંક અકાઉન્ટ ખાલી થઈ શકતો હોય તો પછી એ આપણા માટે નુકસાન જ છે એું જ મને તો લાગે છે પછી
હા એ વાત તો થને સારું કીધું એ એક જી પી ના કારણે આપણું બધું બેંક અકાઉન્ટ તે બધું છે એ આપડા હાથ થી ચાલી જાય ને પછી એવું હોય ને કે ઇન્ટરનેટ ન હોય તો પેમેન્ટ કરવાનું મુશ્કેલ પડે આપણેેને પછી સાઈબર ક્રાઈમ પણ એવું હોય પેમેન્ટ તમે જયારે કરો તો સાયબર ક્રાઈમ પણ વધે છે એમાં ખોટા નંબર અથવા ખોટા ક્યુ આર કોડ તમે સ્કેન કરી લે તો એવું હોય કે અ પૈસા તમારા નીકળી જાય મોબાઈલ ખય જય્યારે આપડણે મોબાઈલ ખોવાઈ જાય તો ત્યારે પણ આપણને બહુ મુશ્કેલ થાય કે એટલું અકાઉન્ટમાં એટલું પસા પૈસે છે પછી કોઈ કાઢી નાખે એ બધું પણ હોય
ખુબ જ સાચી વાત ક તને અને હમણાં કેવું છે કે અ હમણાં નાના નાના છોકરાઓ બધા ખુબ જ મોબાઈલ ન યુઝ કરે છે તો ઘણા ખરા છોકરાઓ શું કરે છે કે અ ફ્રી ફાયર પબજી એવી એ ગેમમાં પૈસા ખુબ જ નાખી દેતા હોય છે ઘણી વાર તો મેં એક કેસ પણ સાંભળ્યો હતો કે એક છોકરા એ ચૌદ વર્ષ ના કે પંદર વર્ષ ના છોકરા એ ફ્રી ફાયર માં સિત્તેર થી એસી હજાર રૂપિયા જેવા બગાડ્યા હતા અને પછી અંતે તે પૈસા ઉડી ગયા તો તે આપઘાત કરીને તેનું સુસાઈડ કરી લીધું એવું પણ કેસ સાંભળ્યું હતોું એટલે ઓનલાઈન પેમેન્ટ આપણા માટે જેટલું સારું કામ કરે છે તેટલું જ ખરાબ પણ કરે છે મ લાગે છે તમારું શું માનવું છે
હા એવું એ તો છે જ ને પછી એવું હોય ને કે ડિજિટલ પેમેન્ટ કરતી વખતે આપણે કોઈ ઓટીપી નથી આપવું જોઈએ યુપીઆઈ પિન નથી આપવું જોઈએ એટીએમ પિન નથી આપવું જોઈએ એવું પાસવર્ડ કોઈની સાથે આપણને સાજા નથી કરવો જોઈએ અ કેમ કે એ અજાણ્યા લિંક પર ક્લિક કરવું કરીને પણ એવું હોય ને કે કોઈક માહિતી આપણા ફોન માંથી નીકાળી લે ને પછી એનું દુરપયોગ કરે એવું પણ થાય
હા ખુબ જ સચી વાતીધી અને આજે ઓનલાઈન પેમેન્ટ ન એટલું બધું વધી ગયું છે કે હવે તો ઓનલાઈન એપ્લિકેશનમાં નાવી જેવી યુપીઆઈ છે એ ઘણી બધા કેશબેક પણ આપે છે મતલબ જો દસ હજાર નું ટ્રાન્ઝેક્શન કરો તો અમને પચાસ રૂપિયા સો રૂપિયા એવા ઘણા ખરા સ્કચ પણ આપે છે પરંતુ ગુગલ પેમાં એટલા બધા સ્ક્રેચ કાર્ડ મને જોવા મળતા નથી પરંતુ હું યુપીઆઈ યુઝ કરું છું તો હ મને ઘણી વાર અ એમાંથી કેશબેક મળ્યા છે તમને કોઈ કેશબેક મળ્યા છે કોઈ યુપીઆઈમાંથી
ના ઓનલાઈન પેમેન્ટ જ નથી કરતી હું તો કેશ રાખો તો મને એટલું બધું માહિતી ખબર નથી એમાં
હા બિલકુલ સાચી વાત કીધી પણ મને તો લાગે છે કે હવે તમારે પણ ઓનલાઈન અ સુવિધા ચાલુ કરી દેવી જોઈએ એવું મને તો લાગે છે
હા જો ક્યારેક એવું થશે તો યુઝ કરું હમણાં તો મને લાગતું નથી કે એટલું બધું કઈક યુઝ છે તો હું તો કરું નથી
હા પણ તો પણ આપડો કેવાય ને કે ભારત દેશ વિકાસ પામી રહ્યો છે સાથે સાથે આપડે પણ
ના ના અમારા જેવા લોકો છે ને અત્યારે સાજ ઉભા છે.
શું કેમ?
અમારા જેવા લોકો છે ને એ કેસ કેશ લઈને જ ચાલતા છે, અમે એટલું બધું કેશ ફોનમાં લઈને નથી ચાલતા, અમે પર્સમાં લઈને ચાલીએ એવું થાય.
હા પણ પર્સમાંથી પણ ચોરાઈ જવાનો ચોર તો તમારી પાછળ જ આવાનો ને.
હા એતો છે જ.
હા તો આજ રીતે આપ આજ રીતે આપણે નવા નવા ટોપિક પર આગળ પણ વાત કરતા રહીશું.
હા તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો, તમને ખૂબ ખૂબ આભાર.
હા તમને પણ ખૂબ ખૂબ આભાર.